જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ મજામાં જય શ્રી કૃષ્ણ. શું ચાલે છે?
બસ કઈ નહીં આ બેસી હતી ને મ્યુઝિક સાંભળતી હતી. તમે શું કરો છો?
બસ હું બી આ શાકભાજી સમારતા સમારતા મ્યુઝિક સાંભળું છું.
હા એજ ને કઈ પણ કામ કરતા કરતા મ્યુઝિક સાંભળીએ ને તો મજા પણ આવે કામ કરવામાં.
હા ને ટાઈમ ક્યાં નીકળી જાય અને કામ ક્યાં થઈ જાય. બંને બંને કામ થઈ જાય ખબર જ ન પડે.
હા એજ ને કામ કરતા કરતા આપણે મ્યુઝિક સાંભળીએ તો કામ કરવામાં પણ મજા આવે. અને કામ ક્યારે પતી જાય ખબર પણ ન પડે.
હહ મારે શું બાળકો બી સવારે વેલા સ્કૂલે જતા રે છે. પણ અમારા મી મિસ્ટર બી અ જોબ પર જતા રે છે. પછી હું ઘરે એકલી જ હોઉં છું. તો પછી હું શું કરું છું લાઇટ મ્યુઝિક ચાલુ કરી નાખું અને પછી એના એના એને સાંભળતી સાંભળતી બધું કામ કરતી રહું એટલે કામ ક્યાં થઈ જાય ખબર જ ન પડે મને
હા એ તો બરાબર કીધું કે આપણને મ્યુઝિક સાંભળતા સાંભળતા આપણને એકલું પણ ન લાગે અને કામ કરવામાં પણ મજા આવે. અને એક કામ કર મ્યુઝિક સાંભળતા સાંભળતા કામ પતી જાય તો ખબર પણ ન પડે.
હા એટલે હું બી શાકભાજી સમારતી તી. અને પછી મ્યુઝિક ચાલુ કર્યું પણ અમે તમારો ફોન આવ્યો એટલે મૂક્યો પછી
હા એ તો છે જ પછી ફોન આવે તો પછી મ્યુઝિક સાઈડમાં મૂકવા જ પડે. થોડી ઘણી વાતો હોવી પણ જરૂરી છે.
હા ઈબી ઈબી વાત સાચી અને જો કેટલા પણ આપણે સંગીત છે ને શા પહેલાથી આપણેે આપણા જીવનનું એક પાર્ટ રહ્યું છે. જયારે આપણેે અ જયારે આપડા વડીલો હતા એ લોકો બી એમના રોજ રોજ મરધ્યના કામ રોજના કામ કરતા તા ને વચ્ચ માંથી ટાઈમ કાઢીને અને જે આપણે લોકગીતોને એવું બધું ગાતા એવી રીતે ટાઈમપાસ કરતા તા પેલા ક્યાં આવા રોય રેડિયો અને ફોન કે એવું બધું કઈ મ્યુઝિક માટે એવું કઈ સંસાધન નતા ને તો એ લોકો પો તે ગાઈને પણ એવું ટાઈમપાસ કરતા તા. એનાથી બી એમનું મન મનોરંજન બી થાય મન બી હલકું થાય અને એક એક મતલબ તાજગીપૂર્ણ અ ભાવ બી લાગે એમ.
હા એ તો બરાબર કીધું એમને મજા મજા આવતી એ લોકો પણ મ્યુઝિક સાંભળતા તો પહેલાથી આ પરંપરા ચાલી આવી રહી છે. કે ભાઈ આપણા વૃદ્ધોજો હતા એ લોકો પણ સાંભળતા મ્યુઝિક નેને એ લોકોનો પણ મન શાંત થતો. કઈ પણ નો મ્યુઝિક કે એ લોકો પોતે ગાતા અને આવો કોઈ રેડિયો કે કઈ ના હતા તો એ લોકો પોતે ગાતા હતા. તો એ એન્જોય કરતા અને પોતે આપણે ગાઈએ ને તો પણ બહુ મજા આવે. મને તો લાઈવ મ્યુઝિક ચાલતા અને હું પણ સાથે સાથે ગાઉ છું. તો મને બહુ મજા જા આવે સાથે ગાવામાં
હા અને જો ને એ જયારે એ લોકો આપણી સાંસ્કૃતિક ગીતો જે ગાવતા હતા. એ ગીતોથી કેટલી બધી એમાં બધી આપણી રીતો, સંસ્કૃતિઓ આપણને બહુ બધું જાણવામાં મલે આપણે આજે પણ એવી એવા ગીત તો સાંભળીએે ને તો એનાથી આપણે આપણને કઈ જાનકારી મલે. અને હવે તો પણ આજકાલનું મ્યુઝ ઝીક એટલું ફાસ્ટ અને એમાં એટલું બધું અ બધું શોર શરાબો એ એ પ્રકારનું મ્યુઝિક નહીં સારું લાગતું. એ આપણને હા એટલું શાંત તે અને એવું બી ફીલ નથી થતી એનાથી તો એવું લાગે છે કે જાણે આપણે ભાગતા હોઈએ એવું.
હા એ તો મને સાંભળવામાં બિલકુલ મજા ના આવે.
ડિસ્કો મ્યુઝિક એને ડિસ્કો મ્યુઝિક કેવાય ક
હા એ બરાબર કીધું, ડિસ્કો મ્યુઝિક ની મને પણ, મને તો ન ગમે. એ શાંત મુઝિક જે ને સ્લો મ્યુઝિક, સ્લો સોફ્ટ સોંગ જેવા એ મને બહુ પસંદ છે. એ સોફ્ટ સોંગ ગા અ મતલબ આપણે સાંભળીએ ત્યારે આપણને મન કેટલું રિલેક્સ થઈ જાય. આપણને થાય કે આપણના દુઃખો બધા વહી ગયા. આવું એકદમ મન રિલેક્સ થઈ જાય છે. અને બહુ મજા આવેને એમ આ આમ
રિલેક્સ ફીલ થાયને એજ આપણને આનંદ નું જે અનુભૂતિ થાય ને મ્યુઝિક સાંભળતા સાંભળતા આપડી ટેન્શન ઓછી થઈ જાય. આપડો મન ક્યાંક સારો આમ અ ઉત્સાહ એવું લાગે. એજ સાચો મ્યુઝિક અને આપણા માટે પણ સારું કેવાય.
હા એ તો છે જ. અને આપણને કેટલું ફાસ્ટ કરી દે છે. કેટલી એનર્જી આપે છે. આપણનો મૂડ પણ એકદમ બદલાઈ જાય છે. મ્યુઝિક સાંભળીને આવો મસ્ત ફ્રેશ, ફ્રેશ ફીલ થઈ જાય છે. ને કોઈક મ્યુઝિક આવા હોય કે ડાન્સ કરવાનો પણ મન થઈ જાય છે, અને મજા જા આવે પછી
હા સાચી વાત. હમણાં મારી એક ફ્રેન્ડ છે ને એ મ્યુઝિક ક્લાસ ની કે હવે તો મ્યુઝિક ક્લાસ જાય છે. એની છોકરીને મૂકીને, એટલે એની સાથે સાથે એ બી જાય છે. તો એ મ્યુઝિક ક્લાસ અને ભરતનાટ્યમ શીખવા જાય છે. તો પણ શીખવાની, સાંભળવાની. કોઈ આપણ શોખ ને અ વધાવાની કોઈ ઉમર નથી હોતી. બસ આપણું મન થાય અને જેને જે જે કરવામાં આપણને અમ અનુકૂલ અનુભવીયએ એવું કામ કરવું જ જોઈએ.
હા એ તો એકદમ સાચી વાત કીધી તમે. કે આપણને કોઈ શીખવાની ઉંમર નથી હોતી. આપણને જો કઈ પણ પસંદ હોય તો એ આપણને કઈ પણ ઉંમરે શીખી શકીએ છે. જેમ કે આપણને આ મ્યુઝિક પસંદ છે તો આપને મ્યુઝિક ક્લાસ હવે તો કેટલા પહેલા તો એવું ન થતું કે મ્યુઝિક ક્લાસીસ એટલા બધા ન હતા. હવે તો બો બધા મ્યુઝિક ક્લાસીસ છે. તો લોકો બો બધા જાય છે તો સારું લાગે કે લેડીઝ જેની ઉમર છે. એ લોકો પણ મ્યુઝિક શીખવા જાય તો સાંભળીને સારું લાગે.
હા સાચી વાત.
હ એજ ને બહુ મજા આવે. મ્યુઝિક સાંભળવાથી એમ દુઃખ દર્દ બધા દૂર થઈ જાય છે. આમ મન પણ શાંત થાય છે. અને કેટલું કોઈ કોઈ એવા ગીત હોય છે. જે ખાસ ગીત હોય ને આપણના એની આપણને કઈ જૂની યાદો યાદ આવી જાય છે. યાદ અપાવે છે આપણને કઈક જૂની યાદો તો એ પણ એક સા આપણને બહ મજા આવે એમાં પણ.
હા હા સાચી વાત. જે પ્રમાણે આપ હા હા.
હા કઈ શું કેતા હતા?
જે પ્રમાણે આપણે આપણો શોખ પાલીએ જે પ્રમાણે આપણે આપણા મ્યુઝિક સંસ્કૃતિને આગળ વધાવીએ ને શોખ બી થઈ જાય અને આ સંસ્કૃતિ બી જ જળવાઈ રે.
હા એ જ ને આપણનો શોખ પણ પૂર થ થાય. ને આ સંસ્કૃતિ પણ આપણને આગળ લઈ જઈ શકે. છે અને એકતો પણ આપણને આપણના શોખ પણ પૂરા કરવા જ જોઈએ. ને આ સોફ્ટ મ્યુઝિક બો મને તો સોફ્ટ મ્યુઝિક બો વધારે ગમે. તમને કયા મ્યુઝિક વધારે ગમતા હોય છે?
હા મને બી લાાઈટ મ્યુઝિક પછી જે જે આપણા ગાવ ગામડામાં જે એવી રીતે ને લેડીઝો ગીત ગાવે છે. કોઈ કોઈ પ્રસંગ ઉપર ગીત ગાવે છે. એવા ગીતોમાં બી મને ઇન્ટરેસ્ટ છે.
હા હા એ ગીતો પણ મજા આવે. લોકો ગીત રાખે છે. અમારે ત્યાં પણ સંગીત નો ફંક્શન થાય છે. તો સંગીત લોકો લેડીઝો ગીત પોતે ગાતા હોય છે. તો એ ગીતોમાં પણ બો મજા આવે આપણને પોતે પણ ગીત ગાવીએ ને તો મને પણ બહુ ઇન્ટરેસ્ટ લાગે એમાં. પો જેમ કે રાજસ્થાની લો રાજસ્થાનીમાં ગાવે છે. ગુજરાતી લો ગુજરાતીમાં ગાવતા હોય છે. તો આમ અલગ અલગ ભાષાના અલગ અલગ સંગીત હોય છે. તો એ પોતાના લેંગ્વેજમાં તે ગીત ગાવે તો બહુ મજા આવે આમાં.
હા એ બી સાચી વાત. કોઈને કોઈની મતલબ એ એ આપણે એવા ગીતો સાંભળીએ ને એવા ગીતોમાં કેટલી બધી જે પહેલાની રીતિ રિવાજ એવા ચ ચાલતા આવ્યા હોય ને એનો બી એના એના અંદર ઉલ્લેખ હોય છે.
હા એ તો બરાબર કીધું તમે. કે એમાં એનું પણ ઉલ્લેખ હોય છે. કે ભાઈ બીજા કોઈ પુરાના રીતિ રિવાજ ના કે કઈ પણ કોઈ ચીજ ના કોઈ વસ્તુ ના કોઈ પુરાની કોઈ કોઈ પણ ચીજનો અંદર. ઉલ્લેખન હોય છે કે ભાઈ આ વસ્તુ હતી પેલા કે કઈ પણ એવું કઈ હોય તો આપણને જાણવા મળે. કેટલું બધું સંગીત ના લીધે.
હા સાચી વાત બધા મતલબ કેટલા એટલા ટોપિક હોય ને જેવી રીતે અ કોઈ પરદેશ જતું હોય કે કા તો કોઈ છોકરી સાસરે જાતી હોય અને અ બાળકો નું જન્મ થાય અને પછી લગ્ન કરવા આવેલા એના જાન્યાઓ માટે અને બધા બધા પ્રકારોના ગીત કેટલા બધા પ્રકારોના ગીત હોય છે.
હા એ તો એકદમ બરાબર કીધું આ કેટલા હા આમાં કેટલા બધા અલગ અલગ પ્રકારના ગીતો હોય છે એ તમે જેમ કીધું બાળકો થાય ત્યારે પછી છોકરી સાસરે જાય ત્યારે હા એમાં કેટલા બધા ગીતો હોય છે ને એમાં એનો એનો બધો ઉલ્લેખન થાય છે કે ભાઈ આવું મતલબ
હા બધી ફિલિંગ્સ કેવી છોકરી સાસરે જાય એટલે કેટલું ઇમોશનલ મોમેન્ટ હોય. એ ઇમોશનાલ મોમેન્ટ ને બી કેવી રીતે ગીતોમાં ઉતાર્યું છે તો કેટલું સરસ લાગે એ ફિલિમ
હા એ આપણને સાંભળવા બહુ મજા આવે ને આપણની આંખોમાં આંસુ આવી જાય એ સાંભળીને એ ગીત સાંભળીને ખરેખર આપણી આંખોમાં એમ ભરી જાય છે.
હા સાચી વાત અને બાળકોના જન્મ છે ઉત્સવના બધા બધા-બધા મતલબ જેવી રીતે જેમ જેવો ઉત્સવ હોય એના ઉત્સવ ઉપર ગીત ગાવે છે જે રીતે માતાજી ભગવાન એવું કઈ અ થાયમ કોઈ પ્રોગ્રામ હોય જેમ કે પૂનમ અને અગિયારસ ભજન એવું બધા એ બધા મતલબ એ ગીતો જે વડીલો પહેલા ગાતા હતા એ તો સંસ્કૃતિ હવે વિલુપ્ત થતી જાય છે પણ તો મ્યુઝિક ના માધ્યમ અમે એને આપણે આગ આગળ વધાવી શકીએ.
હા એ તો બરાબર છે આપણે મ્યુઝિકના આધારે આપણને આપણી સંસ્કૃતિને આગળ લઈ જઈ શકીએ છે ને એ આપણને બહુ હેલ્પફુલ થાય છે એટલે આ મ્યુઝિક તો બહુ જરૂરી છે આપણા જિંદગીમાં આપણને દરેક આપણે દરેક આમ ચીજોમાં આ મ્યુઝિક આપણને આ મ્યુઝિક એક થેરેપી જેવું છે.
હા ક્લાસિકલ મ્યુઝિક પછી અ આમ લાઈટ જે લાઈટ મ્યુઝિક હોય ને સોફ્ટ મ્યુઝિક જે સાંભળીને આપના મનને શાંતિ થાય કોક ટાઈમે સાંજે ચાય ચાય સાથે થોડો મ્યુઝિક ચાલુ કરી નાખીએ વરસાદ વરસતો હોય ને તો એ સહી તો મહ મતલબ એ મોસમ એ ટાઈમ કેટલું સરસ થઈ જાય છે.
હા એ તો બરાબર કીધું એ મોસમ એકદમ મજા આવી જાય એ બારિશના મોસમમાં આપને મ્યુઝિક સાંભળીએ ત્યારે મજા આવી જાય આપણને
હા ચલો પછી મળીએ કેમ છો બીજું બધું મજાવા ને
હા બાકી તો બધું મજામાં તમે પણ કઈ નહી મ્યુઝિક સાંભળતા-સાંભળતા તમારું કામ પતાવી દો અને હું પણ પતાવી દઉં.
હા ચલો આવજો.
હા-હા પણ